હેલો. હા બોલો. કેમ છો?
આજે આપણે વાત કરશું સુરતનું જમણ ને કાઠિયાવાડી વટ. ગુજરાત ની ખાન ખાનપાનની ભવ્ય યાત્રા.
હા સાચી વાત છે. જે આપણે પેલા જે વાત કયરી તી કે ગુજરાતમાં ભલે ફરવા લાયક સ્થળો એટલા છે, મંદિરો છે એ પ્રમાણ ણે જે ગુજરાતનું જે જમવાનું છે હમ એની પણ જે એકદમ અલગ જ વાત છે. જા જોવા જઈએ ને તો દુનિયાના
દુનિયામાં એવું કહેવાય છે કે જેનું પેટ રાજી એનું મન રાજી અને જયારે વાત ખાણીપીણી ની આવતી હોય ત્યારે આખી દુનિયામાં જોઈ જો કોઈક પ્રજા સૌથી વધુ રસિક અને સ્વાદ પ્રિય હોય તો એ છે આપણા ગુજરાતીઓ.
હલો.
જી.
આવી રીતે તો પછી એમ લાગશે કે તમે સ્ક્રિપ્ટ વાંચો છો પછ છી કેન્સલ થઈ જાશે. રિજેક્ટ થઈ જશે. હા પછી એ મને કોઈ દેતું નથી.
હા હા આ તો રિજેક્ટ જ થાવાનું છે. એકસો ને દસ ટકા. અને ખબર જ. કેમ વખણાય છે? જેમ કે દૂન આવી રીતે પછી હે?
આ સબમીટ નઈ કરું.
આ સબમિટ નઈ આ એકવાર કોલ થઈ ગયો એટલે થાય જ છે ને પણ હવે સાંભણ હું બોલું છું એવી રીતે. કે આપણેે ગુજરાતના જો ખાાનપીણની વાત વાત કરીએ ને તો આપડે તો એમેય ગુજરાતીઓ જ છીએ કોઈ સ્ક્રિપ્ટની કોઈને જરૂર નો પડે. પણ કેવાય ને કે ખાલી પેટ રાજી કરવા માટે નો ખાવાનું હોય. પણ મન પણ રાજી થવું જોઈએ. તો ગુજરાતનું જમવાનું તો એવું જ છે કે ખાલી પેટ રાજી નો તો એનાથી દિલ દિલ ભરાઈ આવે બધાનું.
હમ આપણા રોટલી આપણા ભાખરી, થેપલા, ખાખરા. અને ઢોકળા, ખમણ, હાંડવો આખા વિશ્વમાં પ્રખીત છે. પ્રસિદ્ધ છે.
હા એ વાત તો સાચી. પણ જયારે ખા
જલેબી ફાફડા તો અ તારક મહેતા કા ઉલટા ચશ્માવાળાએ તો એટલા પ્રસિદ્ધ કરી નાખ્યા છે કે આપણે રોજ સવારે બ્રેકફાસ્ટમાં જલેબી ફાફડા જ જમતા હશું.
એહા કારણ કે જયારે દુનિયામાં બી કોઈ પ્રજા હોય કે જે સૌથી વધુ રસિક અને સ્વાદ પ્રિય હોય તો એ ગુજરાતીઓ. છીએ. કારણ કે જયારે ખાણીપીણીની વાત આવે. એટલે પેલું નામ ગુજરાતીઓનું આવે. આપણે ખાલી વેપાર કે ઉદ્યોગ માં તે નથી ઓળખ ઓળખાણ થાતી. પણ આપડા જે થાળીના સ્વાદથી પણ આપડી ઓળખ થાય છે, એટલે ગુજરાત. માટે ખાવાનું એ પેટ ભરવાનું નથી. એના માટે એઈ પણ એક ઉત્સવ છે, નાની-મોટી નવરાત્રી જેવું એટલે પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે, ગુજરાતીઓની. જેમ કે આપડે ઘરમાં મહેમાન આવે એટલે પેલો પ્રશ્ન શું પૂછીએ? કે ચાલો દાળ, હમ ચોખા દાળ મૂકવું કે ચટપટું બનાવીએ. એટલે આપણે પંદર મિનિટની આ જે સ્વાદિષ્ટ જે સફર હોય છેમ, એ આપણેે ઉત્તર થી ગુજરાત ઉત્તર ગુજરાત થી લઈને દક્ષિણ ગુજરાત સુુંધી છે પછી કાઠિયાવાડ છે, એટલું ફેમસ. કચ્છના જે ચટપટા અને જે એનું ખાનપાન છે. એ એક સફર જ અલગ હોય છે, અને જે સુરત નું જમણ છે, જેને કહીએ આપડે જે દક્ષિણ ગુજરાતનો જે ચટપટો સ્વાદ છે, કેવત છે ને, ઓલી કે કાશી નું મરણ અને સુરત નું જમણ હા, તો એ સફર ની શરૂઆત છે ને, સુરત જ કરીએ જેમ કે
સુરત થી થાય છે, સુરત નું ઊંધિયું, લોચો સુરત ન શેવ-ખમણી સુરત ન ખાવસા સુરત. આ બધું તો પ્રખ્યાત છે. તે સુરત એક રીતે તો ખાણી પીણીમાં સૌથી વધારે આગ પડતું જ. એવી જ રીતે લઈ લ્યો અમદાવાદ, અમદાવાદ નો માણેક ચોક. અમદાવાદ નું માણેક ચોક નું નાઈટ નું માર્કેટ તો એટલું વધારે જ. વિકસિત શું વાત કરું? તમને. અને અમદાવાદ ના ખમણ જો જેપલા આપ જે ક દસ ન કટવા કરો.
હમ. હમ.